લો એ કેમ છો તમે?
હા, ભાઈ જય શ્રી ક્રષ્ન બસ મજામા. તમે કેમ છો?
હા ઉ પણ મજામાં છું ને અમારા ઘરના બધા મજામાં જ છે અને હું ત હમણા જે ઓનલાઇન પેમેન્ટની બધી સુવિધા આપણને મળી છે, તે ખુબ યુઝફુલ છે અને ખુબ લાભદાયક છે. કારણ કે તમે જાણો છો કે જે ઓનલાન પેમેન્ટ જે બધા દેશમાં મલે છે કે, અન્ય બધા દેશમાં અવે તો ચાલુ થઈ ગયું છે પરંતુ આ સુવિધા ખુબ સારી છે, કારણ કે આ સુવિધાને લીધે આપણેે સમય બચે છે, પછી જવા આવવા નો ખર્ચ બચે છે. આપણે દર વખતે આનો યુઝ કરી શકીએ કારણ મોસલી બધા એમ તો આપણે ઘર બેઠા બીજાના એકાઉન્ટ માટે પૈસા નાખી શકીએ છીએ એ કારણ કે એનામાં પણ એવી સુવિધા હોવી જોઈતી આપણે આ આવું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ અને મોટા-મોટા જેમ એટલે લાખોના બિઝનેસ પણ આપણે ઓનલાઈન પેમેન્ટ દ્વારા કરી શકીએ છીએ, એ જેટલું રોકડ આપણે ઓછી વાપરહું તેટલું આપણા માટે સારું છે. એટલે મને તો ઓનલાઈન પેમેન્ટ જે સુવિધા અમણાં મળી છે તે મને તો ખુબ ગમી છે. તમારો શું ખ્યાલ? આજે ઓનલાઈન પેમેન્ટ જે આયવુ છે તેના વિશે તમારો શું વિચાર છે?
હા! ભાઈ તમે કીધું તે બરાબર છે કે ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા મયળી છે તે આપણા માટે ખૂબ લાભ લાભદાયક છે અને આપણે સરળતાથી પેમેન્ટ કરી શકીએ છીએ. અમણાં જે એક ઉદાહરણ આપું તમને તો અમે ગઈકાલે ફરવા ગયલા હતા ત્યાં મારા મિત્રને ઘરેથી કોલ આવ્યો હતો અને એની મમ્મી ત્યાં એક જણ પર અરજંત પૈસા ટ્રાન્સફર કરવાના હતા તો મારા મિત્ર એ કીધું કે આ રીતે પૈસા ટ્રાન્સફર કરવાના છે તો શું કરું? તો મેં એને કીધું કે ભાઇ અવે પેમેન્ટ થઈ શકે તો પછી મેં એને બતાવ્યું કે આ રીતે ઓનલાઈન પેમેન્ટ થાય ગૂગલ પે, ફોન પે, પેમ પે આ રીતે ઘણી બધી એપો છે જેનાથી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ તો તે રીતે પછી એ મિત્રને મેં હેલ્પ કઈરી તો તેને પણ ગૂગલ પે ની વિશે, પછી ફોન પે ની એપ વિશે ખબર પયડી અને એણે ઓનલાઈન પેમેન્ટની એપ ચાલુ કયરી અવે એ એનો આનંદ મેળવે છે. બીજું તમારું શું કેવું છે?
હા! ભાઈ એ જ કેવું છે કે આ ઓનલાઈન પેમેન્ટ જે સુવિધા મળી છે, તે આપણા આખા વિશ્વભરમાં બધાને ખબર પડે અને બધા લોકો યુઝ કરવા માંડે. કારણ કે આ ઓનલાઈન પેમેન્ટ ખૂબ સારી વસ્તુ છે, એકદમ ઈઝી છે, કારણ કે આની જે બધું જે ક્લિયર કરવાની તે પદ્ધતિ બધા પ્રોટોકોલ બધા મને પેલા સમજાવે છે, કારણ કે આપણે બેંકમાં જઈને આપણે આ ઓનલાઈન ગૂગલ પે કે પછી ફોન પે એવી સુવિધા મેળવી શકીએ છીએ. એટલે કે આપણે બેંકમાં જઈને રજિસ્ટ્રેશન કરવું પડે છે અને પછી આપને બેંક એવો એટીએમ કાર્ડ પણ આપે છે. અને મોસ્ટલી આપણે પિન નંબર આપે છે જે પિન આવે છે એ નં બર આવે છે તે આપણે કોઈ ને શેર ની કરવો જોઈએ. કારણ કે, જે આપણે જો પીન નંબર કોઈને શેર કરશું તો પછી આપણે ઘણી બધી આફટોમાં ફસી જશું. કારણ કે આવા ઘણા બધા હેકરશો છે જે આપણા પીન નંબર પેલું હેક કરીને પછી આપણું અકાઉંટ પકડી લે છે એટલે આપણે પવા જોઈએ અને આપણેે જયારે પણ આપણે ઓનલાઈન પેમેન્ટની સુવિધા યુઝ કરીએ, તો પછી દુકાનોમાં, કે પછી કોઈ આપ ઘરેઈ વસ્તુ લાવી હોય, કે પછી આપડે કોઈ ખાવા ગઈ હોટલોમાં ખાવા ગયા, આવી બધી જગ્યા આપણે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરીએ તો આજુબાજુ જે લોકો હશે એટલે કે જે ઊભા હશે એટલે કે એ લોકોને સંતાડીીને આપણે પીન કરવું જોઈએ કારણ કે આપડણે જો આવું દેખાયને બધાને દેખાય તો આપણે પીન યુઝ કરશું તો પછી બધા લોકો જોઈ પણ લેને અમુક લોકોની દ્રષ્ટિ અલગ હોય તો પછી આવ બધી દુર્ઘટના આપ સાથે થઈ શકે છે ને એ લોકો પીન યુઝ કરીને પછી આપણા અકાઉન્ટમાં પૈસા ઉપર લેય છે, એટલે કે આવી બધી જે બધી પ્રોટોકોલ છે એ ઓનલાઈન પેમેન્ટથી આપણે માણવું જોઈએ. અને આવા બધા પ્રોટોકોલ આપણે યુઝ કરવું જોઈએ. કારણ કે, આ પ્રોટોકોલથી આપણે વિતરવું જોઈએ કારણ કે, આપણે પ્રોટોકોલ આવા નહીં વાપરશું તો પછી આપણને ઘણી બધી આફટો સામે લડવું પડશે. બાકી તમારે જ કહેવું છે કે, ઓનલાઈન પેમેન્ટ જે સુવિધા મળી છે તે તો મારા ઘરે અને મારા બધા મારા ઘરના બધા સદસ્યોને ખૂબ ગમી છે કારણ કે મારા ઘરના બધા જે સદસ્યો પહેલા હતા એમ જેમ કે, પપ્પા તે મોસ્ટલી એમ જે વીજળી બિલ છે, ગેસ બિલ તે મોસ્ટલી એમ ત્યાં એ લોકોને જે કેન્દ્રો હોય ત્યાં ભરવા જવા પડતું હતું. અને ઘણી બધી લાઈન હતી, અને બધું એવો ટાઈમ પણ જતો હતો, અને બધો ખર્ચા પણ વધી જતા હતા. હવે તો એ લોકો તો ઓનલાઈન પેમેન્ટ એટલે ઘર બેઠા છે જે બિલ હોય છે તેનો યોગ્ય રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. ઘણા બધા પ્રકારના ખર્ચા એ લોકો મોસ્ટલી ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા છે. એટલે એ લોકો નું બધુ સમય બચે છે અને ખર્ચ પણ બચી જાય છે. એટલે મારા ઘરે અને મારા ઘરના બધા લોકોને ઓનલાઈન પેમેન્ટ ખુબ ગમ્યું છે. શું તમે તમારા જે બધા ઘરના જે ખર્ચા હોય છે જેમ કે ઘર બધું લાવવાનું માલ સમાન, કે પછી તમારે જે લાઈટ બિલ હોય છે, કે પછી ગેસ બિલ હોય છે, કે અન્ય પ્રકારના મોબાઈલ રચારજ રિચાર્જું બધું મોબાઈલ રિચાર્જ પર આવી ગયું છે. કારણ કે મોબાઈલમાં જો રિચાર્જ ની હોય તો પછી એ યુઝ કંઈ કામ ન હોય જ ની એવુ બધા યુઝ કરે છે. એટલે કે અરો મોબાઈલ જે રિચાર્જ એવ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ. તમે આવા બધા પ્રકારના ખર્ચા તમે કઈ રીતે કરો છો?
હા! ભાઈ તમે કીધું તેમ કે પહેલાં આપણે જે રે સંસ્થાઓય ત્યાં જઈને બધું પેમેન્ટ કરવા પડતું હતું. અને કેશની પણ માઠાકૂટ બઉ ઘણી હતી તો આજના યુગમાં ઓનલાઈન પેમેન્ટ આવી ગયું છે, તો અમે ઘરે બેઠીને સરળતાથી પેમેન્ટ કરી શકીએ જેના કારણે સમય પણ બચે અને બહાર જવું પણ ની પડે, બહાર ટ્રાફિક હોય, તાપ હોય, તેના લીધે ઓનલાઈન પેમેન્ટ ખૂબ આપણાને સારું એવું માધ્યમ કહેવાય છે, અને બીજી વાત કે ઓનલાઈન પેમેન્ટની તમે વાત કયરી પણ ઓનલાઈન પેમેન્ટ આપણા માટે જેટલું સારું છે તેટલું અમુકવાર આપણને પ્રોબ્લેમ આવે છે. કારણ કે અમુકવાર નેટવર્ક ને એવું બરાબર નથી હોવા છતાં આપણે પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવે છે અને આપણે જ્યારે પહાડો વિસ્તારમાં જાયે ત્યારે ત્યાં નેટવર્ક ન હોય ત્યારે આપણે પછી રોકડ લઈ જવું પડે છે. એટલે ઓનલાઈન પેમેન્ટ છે તો સારું, પણ અમુક જગ્યા પર નેટવર્કના કારણે આપણાને પ્રોબ્લેમ પડે છે અને બીજી વસ્તુ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપણે ધ્યાન તો રાખવું જ જોઈએ. હમણાં એક કિસ્સો બન્યો હતો કે, અમારા બાજુમાં રહેતા એક યુવક તેમના પર એક મેસે આવ્યો તમારામાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર થયા છે, અને પછી થોડીક વાર રઈને અનનોન નંબરથી કોલ આયવો કે દીકરા તમારામાં મારાથી ગલટી થી પૈસા લખાઈ ગયા છે, તો તમે મને પાછા મોકલો. તો એ મિત્રો મેસેજ જોઈને પૈસા મોકલવા જઈ રહ્યો હતો, તો ત્યારે મેં એ કીધું કે એક તુ તારા બેંક એકાઉન્ટમાં ચેક કરી લે કે પૈસા મળ્યા છે કે નથી મળ્યા કારણ કે, આપણે સાવ સાવચેતી રાખવા જોઈએ આવી રીતના ફ્રોડ કોલ પણ હોઈ શકે છે. તો પછી એણે ચેક કયરુ અને ખબર પડી કે પૈસા તો આવેલા જ ન હતા પછી ખબર પડી કે આ એક એક પ્રકારનો ફ્રોડ હતો. તો આપણે આ બધા ઓનલાઈન પેમેન્ટવાળા સ્કેમથી આપણે બચવું જોઈએ. તમારુ શું કેવુ છે એના વિશે?
હા! ભાઈ એટલે કે મારે તો એ જ કહેવું છે કે, ઓનલાઈન પેમેન્ટ આપણે જે હમણાં જે બધા લોકો શીખે છે તેના આવા બધા પ્રકારના બધા ફ્રોડ થઈ જાય છે, કારણ કે આપણા ફોન પર ઘણા ગમે તે પ્રકારના એસએમએસ કે બધું આવે છે કારણ કે ઘણા બધા આપણા ફોનને બધા યુઝ કરે છે, લોગ આઉટ કરીને આપણા ઘણા બધા ફોન પર આપણને મેસેજીસ મોકલે છે, અને ઘણા બધા મેસેજીસ ફ્રોડ પણ હોય છે, એમ એટલે કે એવા ઘણા બધા મેસેજીસ જેમ કે ફ્રોડ આવે છે. તેમ કે તમે જાણો છો કે અમારા ઘર બાજુ પણ એવો કિસ્સો થયેલો કે એ મોસ્ટલી એમ એને ઓનલાઈન પેમેન્ટ વિશે એમ તો બો ખબર નથી પરંતુ એમના જે મેસેજ આવે છે તેમાં એક ફ્રોડ આવેલો એ નંબર પરથી એટલે કે પહેલો નંબર અને છેલ્લા બે નંબર એમને સરખા લાગ્યા મારો નંબર છે એમ જ. અને પછી એ લોકોને એકાઉન્ટની લોટરી લાગી એમને એ મેસેજ આવેલો હતો અને પછી એ લોકો બધું અંદર ફોર્મ ભર્યું અને બધુ બધુ ઘણા બધા પ્રકારની બધી ડિટેલ્સ નાયખી અને પછી એ લોકોએ ઓટીપી જે એમના પાસે આવ્યો તે એ લોકોને શેર કરી દીધો. અને પછી તમે જાણો છો કે પછી શું થયું હશે કારણ કે, એમના અકાઉન્ટમાં જે પણ પૈસા બધા હતા તે એલોકો એ ઉપાડી લીધા એમ અને પછી અમે પણ એમના ઘરે ગીયા અને બધું સમજાવ્યું કે ભાઈ તું આ શું આવું કર્યું, આટલો બધો ભણેલો છે પણ તું આટલું બધું એ કે બેદરકારી કરી શકે એવો હું પણ નથી માનતો. તો એમ કીધું સમજાવ્યું એ યોગ્ય રીતે તમે મેસેજીસ જોઓ ને કે આ મેસેજીસ ફ્રોડ છે તે તમે જુઓ પછી તમે આવું બધું કામ કર એમ સમજાયવું. અને પછી એને મેં એમ સલાહ આપી કે, જે સાયબર ક્રાઈમ વાળા જે બધા કેન્દ્ર છે, ત્યાં તમે જાઓ અને જે સાયબર ક્રાઈમ બધા લોકો તમને સમજાવશે, અને તમારે બધી ડિટેલ માંગશે અને પછી આ ફ્રોડ કરનાર ગુના જે લોકો છે તેમને પકડશે એમ આવા બ દરીને ઘરે નથી એમ બેસી રેવો કારણ કે, ઘણા બધા એવા લોકો હોય છે કે દરીને ઘરે બેસી રેય છે અને આપણા સમાજમાં શું નામ રહેશે ને એવું બધુ વિચારે છે અને પોતે ટેન્શન લીયા કરે છે. એટલે એવું ની કરવુ જોઈએ આવું જે આપણને થઈ છે તો આપણે તો કરવું જ પડે એટલે એમને મેં સમજાવ્યું કે ભાઈ આવો ઘરે ની બેસી રેવો, એ તો બધા લોકો એવું વિચારવાના જ છે એમનું તમે ની વિચારો કારણ કે, તમારે જે પૈસા ગયા તે તમારા પાસા મલી જશે તમે જ્યાંને કમ્પ્લેન કરો એવું બધું કરો એવું પણ મેં કીધેલું શું તમે આવું બધું પ્રકારનું તમે જે તમારા ફ્રેન્ડને સલાહ આપેલી?
હા ભાઈ! સલાહ તો આપેલી કે લોકો અમુકવાર મેસેજ જૂ નથી ઉપરથી જ મેસેજ આવે તે જોઈ લેય છે પોતાના અકાઉન્ટમાં જઈને ચેક નથી કરતા. તો સલાહ એ આપેલી કે તમારે પોતાના અકાઉન્ટમાં જઈને ચેક કરવું જોઈએ અને કંઈ પણ પ્રકારનું મિસ યુઝ લાગે તો તમારે તમારી જે કઈ પ્રકારની બ્રાન્ચ હોય એ બ્રાન્ચમાં જઇને ચકાસી લેવુ જોઈએ કે શું થયું અને શું નઈ અને કઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવા પહેલા વિચારવુ જોઈએ કે, બરાબર નંબર છે નંબર દસ વખત ચેક કરવો જોઈએ. કેમકે ઓન લાઇન પેન્ટ કરતી વખતે એક આંકડો પણ ગલત હોય તો પેમેન્ટ બીજાનામાં ટ્રાન્સફર થઈ જાય છે એટલે તે આપણે જરૂરથી ચકાસવું જોઈએ અને બીજી વસ્તુ કે અમુક અમુક વ્યાપારીઓ છે તે લોકો ઓનલાઈન પેમેન્ટ મેળવે છે પણ તે લોકોને ઘણા બધા લોકો ચતરી જાય છે કારણ કે, ઓનલાઈન પેમેન્ટની એપ ફેક એ ઘણી બધી આવી ગઈ છે, એટલે ફેક એપ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જે એપના થ્રુ એ મેસેજ આવે છે અને બોલે પણ છે કે પૈસા પ્રાપ્ત થઈ ગયા પરંતુ એ મેસેજ ફ્રોડ હોય છે. તો ઘણા બધા વ્યાપારીઓ આ ઓનલાઈન પેમેન્ટ એક્સેપ્ટ નથી કરતા. તો સરકારે એના પર કડક નિયમ લાવવું પડે કે, ઓનલાઈન આ બધી ફેક એપ છે તેને બેન કરું જોઈએ અને જે એપ બનાવતો હોય છે તે લોકોના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. તમારું શું કેવું કે આ આવી બધી ફેક એપ હોય એપને બેન કરવી જોઈએ કે ના કરવી જોઈએ?
હા ભાઈ ઓબ્વિયસલી કારણ કે આવી બધી ફેકઅપને તો બેન કરવું જ જોઈએ અને સરકારે પણ યોગ્ય રીતે પગલાં લેવું જોઈએ અને જે ઓનલાઈન પેમેન્ટની બધાને સુવિધા મળી છે તે બધા લોકો યુઝ કરો સારી રીતે એનું જ્ઞાન મેળવો અને બાકી મારે એ જ કેહેવું છે કે જે ઓનલાઈન પેમેન્ટ બધા યુઝ કરે છે તો પોતાનો જે પ્રોટોકોલ એમને સમજાવ છે તે રીતે યુઝ કરવું એટલે આવા બધા પ્રકારના ફ્રોડ કે પછી આવું બધા પ્રકારની પરિસ્થિતિ એમની સામે નહીં આવે અને તમે જાણો છો કે આપણ ઓનલાઈન પેમેન્ટ જો આપણે યુઝ કરતા હોય તો પછી આપણું જે ઇન્ટરનેટ હોય તે સારું હોવું જોઈએ કારણ કે જો આપણે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા હોય ને પછી આપણે અચાનક ઇન્ટરનેટ એટલે એટલે કે મોસ્ટલી બંધ થઈ ગયું અથવા અંદરને ઉડી ગયું તો પછી ટ્રાન્ઝેક્શન ફેલ થવાની શક્યતા વધી જાય છે એમ અને જે આપણા બેંકમાંથી પૈસા કપાઈ પણ જાય છે ને એમ બતાવે છે કે પૈસા ફેલ થઈ ગયા પરંતુ ત્યાં કપાયા નથી એવું પણ આવે છે એટલે કે આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ ત્યારે આપણે નેટવર્ક બરાબર હોવું જોઈએ અને પછી આપણે એનું કામ કરવું જોઈએ અને બાકી તો મારે કેું તમારી સાથે જે વાતચીત કરી છે ઓનલાઈન પેમેન્ટ વિશે તે મને ખૂબ સારી રીતે સમજાવ્યું અને તમે પણ મને સારી રીતે કીધું સારું તો ભાઈ આભાર આપણે મળીએ પાછા કોઈ વા એના વિશે પછી વાચીિત કરીશું.
હા ભાઈ સારું ચાલો મળીએ.
હ ભાઈ.